મજામાં. તમે કેમ છો મિત્ર?
હું પણ મિત્રો મજામાં છું. તમારું વેકેશન કેવું ચાલી રહ્યું છે?
સારું ચાાલી રહ્યું છે. તમારું વેકેશન કેવું ચાાલી રહ્યું છે?
અમારું પણ વેકેશન સારું જ ચાલી રહ્યું છે. તો મિત્રો આપણે એક વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો તમારી પાસે સમય છે?
હા મિત્ર કેમ નહી.
હા તો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એનું નામ છે સરકારી યોજનાઓ એટલે કે સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે. જે ખેડૂતોને મહિલાઓને મધ્યમ વર્ગને ગરીબોને યુવાનોને સીધો લાભ આપવામાં આવે છે. એટલે આપણે જોવા જઈએ તો રાશન કાર્ડની યોજના જેમાં ગરીબ લોકોને રાશન કાર્ડ પર મફત રાશન આપવામાં આવે છે. એટલે કે અત્યંદર કાર્ડ ધારકોને દર મહિને છત્રીસ કિલો અનાજ મોફત મળે છે. જે ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે જીવાદોરી સમાન છે અને બીજી જોવા જઈ તો આરોગ્ય માટે આરોગ્ય માટે આયુષ્માન ભારત આયુષ્યમાન કાર્ડ ભારત યોજના કે જેમાં ગરીબ લોકોને પાંચ લાખ સુધી નું દવાખાના માટે સહાય આપવામાં આવે છે. જે હવે પાંચ લાખથી વધારીને દસ લાખ સુધીનો આપવામાં આવે છે. એટલે કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે છે. અને તેની ચુકવણી સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે અને બીજી યોજના જોવાત જઈએ તો ગ્રામીણ રોજગાર યોજના જે જે હાલમાં બે હજાર છવીસમાં જી રામજી યોજના તરીકે કે ઓળખવામાં મા આવે છે. જે પેલા મનરેગા તરીકે ઓળખવામાં આવતું હતું. કે જેમાં એકસો પચીસ દિવસ ર ર રોજગાર આપવાની ગેરંટી આપવામાં આવે છે એટલે કે કોઈપણ તળાવ બનાવવાનો હોય, રસ્તો, ગોડાઉન ચેકડેમ જેવા કામો હોય તો તે ગ્રામીણ રોજગારમાં કરાવી શકાય છે. કે જેમાં ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર માં મા મા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને બીજી યોજના જોવા જઈએ તો પીએમ કિસાન યોજના કે જેમાં ખેડૂતોને વર એક વરષમાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે બે બે બે મહિનામાં આપવામાં આવે છે જેનાથી એનું મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતોની પણ સહાય મળી રહે અને બીજી યોજના જોઈએ તો આવાસ યોજના કે જેમાં શહેર વિકાસ અને મધ્યમ વર્ગ ન ના લોક લોકોને આવાસ બનાવવા માટે સહાય આપવામાં આવે છે જે શહેરી વિસ્તારમાં રીબ લોકોને ત્રણ લાખ આપવામાં આવે સે અને ગામડા લોક અને ગરીબ લોકોને એક લાખ પચાસ હજાર આપ પન હવે જે મુખ્ય ઉદ્દેશ છે કે ગરીબ લોકો પણ પાકા આવકમાં આવ આવાસમાં રહી શકે જે મુખ્ય રહેલો છે. અને જોવા જઈએ તો અનુસૂચિત જાતિ અને આ અનુસૂચિત જનજાતિ ને પન મોટા પાયે સહાય આપવામાં આવે સે. આપણે જોવા જઈએ તો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક યોજનાઓ છસે જેમાં ડિજિટલ ગુજરાતમાં ફોર્મ ભરવામાં આવે સે. અને તેમને કોલરશીપ અંગે સહાય આપ પવામાં આવે સે. અને બીજી જે તો અનુસૂચિત જનજાતિને પણ કોલરશીપ આપવામાં આવે સે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સે કે ગામડાના સીમાડાના વ્યક્તિઓ પણ સારી રીતે ભણી શકે સે એ જ મુખ્ય ઉદ્દેશ્ય દ્દેશ્ય અને આપણે જોવા જઈએ તો ઘણી બધી ખેડૂતોની પણ યોજના છે જેમાં મફતમાં ખાતર આપવામાં આવે સે. બિયારણ નાંપવામાં આવે સે. હાલમાં સમયમાં સરકાર શ્રી દ્વારા નિદર્શ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂત એને મફત બિયારણ આપવામાં આવે છે. તો આ વાતને આગળ લઈ જતા તમે શું કહેવા માંગશો?
હા, મિત્ર તમે કહી એવું કે સરકાર સ તેઓ દ્વારા જે પણ આમના ભાડત ભારત ના ખેડૂતો છે. એમના માટે ઘણી બધી યોજનાઓ લાગુ પાડવામાં આવેલ છે. જેમ કે, તમે કહ્યું એવું કે કિસાન પીએમ કિસાન યોજના, તો પીએમ કિસાન યોજના જે પણ ખેડૂત તોની જે આર્થિક સ્થિતિ છે એને મજબૂત બનાવવા માટે એને લાગુ પાડવામાં આવેલુ છે. સરકારશ્રી દર બે મહિનેના સમયગાળા દરમિયાન જે પણ ભારતના ખેડૂતો છે, એમના બેન્ક અ બેન્ક ખાતામાં અ પૈસ તા નાખતા હોય છે. જે પણ એનું જે આ એ યોજના છે એનું જે મેન હેતુ છે, તો એ ખેડૂતોને નાણાકીય રીતે સહાય પૂરી પાડ પાડી રહે અને જે પણ આપ અન જરૂરી છે. બીજ ખાતર જેવ ખેતીના સાધનો છે. એમાં એમને મદદ થઈ રહી તો જેના કારણે ખેતુ ખેડૂતોને ઘણો બધો લાભ છે. જેમ કે પાત્ર ખેડૂતોને દર વર્ષે આર્થિક સહાય આપવામાં આવે. પછી જે પણ મુંડી રોકાન છે એ સીદો એમના ખાતામાં જમા થાય છે. જેના કારન ભ્રષ્ટાચારનો પણ ભ્રષ્ટાચાર થવાનો ખૂબ ઓછી સંભાવના હોય છે. પછી આપણે બીજી યોજના જોઈએ તો હાલના સમયમાં જે ખૂબ ચાલી રહેલ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તો અ જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, એમાં જો ખેડૂતોના પાકને કુદરતી આફતો જેમ કે વરસાદ, વાવાઝોડું, પૂર, દુષ્કાળ જેવી આ જેવી કુદરતી આફતોથી જો નુ નુકસાન થાય તો એનું ભરપાઈ જે પણ સરકાર છે એ સરકાર કરે છે. આનાથી જે પણ ખેડૂતો છે તો એમની મહેનતને નુકસાન થતું નથી. જે પણ ખેતીમાં જોખમ છે એ ઘટ એ ઘટે છે. અને અ પાકનું નુકસાન થાય તો તેનું વળતર પણ ખેડૂતોને મળી રહે છે. અને બીજી એવી એક એવી યોજના જોઈએ તો જે આ ભારત છે એમાં ખુબ વધારે કરોડો લોકો રહે છે, તો એમાં ઘણા બધા એવા ગામડાના વિસ સ્તારો છે કે જ્યાં પાણી મળવાનું ખૂબ જ મુશ્કેલ છે. જેમ કે આપણે ગુજ ગુજરાત રાજ્યમાં વાત કરીએ તો જે કચ્છ જિલ્લા જિલ્લાઓ છે, તો ત્યાં પાણી મળવાનું ખૂબ મુશ્કેલ છે. પછી જે પણ દ દક્ષિન ગુજરાતની વાત કરીએ તો જેમાં નવસારી વલસાડ ડાંગ આવે છે તો તેના ગુજરાતના શિવાળેના ઘણા એવાં ગામો છે કે જ્યાં પાણી મળવાનું ખૂબ જ મુશ્કેલ છે તો ત્યાં અસ્ટોલ જેવી યોજનાઓ ચાલુ કરીને ત્યાં પાણી પૂરું પાડવામાં આવે છે અને જે રાજસ્ તો ત્યાં પણ નર્મદા નદીનું પાણી ત્યાં પહોંચાડવામાં આવે છે અને પાણી પૂરું પાડવામાં આવે છે પછી બીજી આપણે યોજના જોઈએ તો જે છે નમામી ગંગે યોજના જેના થકી પાણી પૂરું પાડવામાં આવે જે જેમાં જે ગંગાનું ગંગા નદીનું જે પણ સંરક્ષણ અને શુદ્ધિકરણ કરાયેલું છે તે રાષ્ટ્રીય ક્રમે કરાયેલું છે જેમાં ગંગા નદીનું પ્રદૂષણ ઘટાડેને તેનું ખેતી માટે ઉપયોગ કરવામાં આવેલ છે પછી ભારતમાં એક અ બધા ગરીબ લોકો માટે એક આશીર્વાદરૂપ બનેલી યોજના આપણે વાત કરીએ તો એ છે આયુષ્યમાન ભારત યોજના આયુષ્યમાન ભારત યોજનામાં એવું છે કે જે પણ નીચલા વર્ગના લોકો છે જે આર્થિક રીતે નબળી પરિસ્થિતિઓ છે તો તેમ તેઓ મોટી મોટી હોસ્પિટલોમાં જાય તો તેમને ત્યાં ઘણું બધું બિલ આવતું હોય છે પણ પરંતુ આ યોજના હેઠળ એમને એક આયુષ આયુષ્યમાન કારડ કાર્ડ બનાવી આપવામાં આવે છે અને તે કાર્ડ દ્વારા તેમને મફતમાં સારવાર મળે છે અને જે પણ એનો ખર્ચો થાય છે એ સરકારશ્રી ચૂકવે છે જે ખૂબ જ મહત્ત્વનું છે પછી આપણે જોઈએ તો શિક્ષા અભિયાન યોજના તો હાલમાં ભારત સરકાર દ્વારા યો યોજના લાગુ પાડવામાં આવેલ છે કે છ થી ચૌદ વર્ષનું બાળક હોય તો એમને ફરજિયાત શિક્ષણ મફતમાં મળે એવી ભારત સરકાર દ્વારા યોજના પાડવામાં આવેલ છે જે સર્વ શિક્ષણ અભિયા અભિયાન તરીકે ઓળખવામાં આવે છે આ વિશે તમે શું કહેવા માંગો છો મિત્ર
આ તમારી વાત સાચી છે કે સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે કે જેનો મુખ્ય ઉદ્દેશ એજ છે કે ગામડાના સીમાડાના ગરીબ લોકોને આ યોજનાનો લાભ મળે જેથી તેને આર્થિક સહાય મળે અને ઘણા બધા તેમને ફાયદા થાય છે તો આપણે જોવા જઈએ કે વૃદ્ધ વુદ્ધ લોકોને પણ સહાય આપવામાં આવે છે જેને અટલ પેન્શન યોજના કહેવાય છે જેમાં સાઠ કે તેથી વધુ વરષના લોકોને હજાર થી પાંચ હજાર સુધી પેન્શન આપવામાં આવે છે અને તેમને જીવન વીમો પણ આપવામાં આવે છે જેનાથી તે લોકોનું ઘર પણ ચાલી શકે એટલે એ સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે જેમ વિશ્વકર્મા યોજના એટલે કે તેમાં સુથાર કઢયો અલગ અલગ પ્રકારના વ્યવસાય ધરાવતા ને પંદર હજાર પ્લસ કીટ આપવામાં આવે છે અને તેમાં ત્રણ લાખની સહાય પણ આપવામાં આવે છે અને આપણે જોવા જઈએ તો આપણે જો સ્ટાર્ટઅપ કરવું હોય તો આપને ઘણી બધી સહાય સરકાર આપે છે અને આપણે નમો ટેબ્લેટ યોજના એટલે કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય આપવા માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવે છે એટલે તેમાં હજાર રૂ રૂપિયા ભરીને ટેબ્લેટ આપવામાં આવે કે અને વહાલી દીકરી જેમાં દીકરી જન્મ થાય છે ત્યારે ચાર હજાર આપવામાં આવે છે અને પેલા ધોરણમાં પ્રવેેશ ત્યારે સહજા અને નવમાં ધોરણમાં પ્રવેશ તેમ તેમાં સતત વધારો થાય છે તો વાતને આપણે સમાપ્ત તરફ લઈ જઈએ છીએ